નમસ્કાર મિત્ર
હા મિત્રો આટલા દિવસ પછી મિત્રો કોલ કર્યો અને મિત્રો તમારો કોલ આવ્યો એટલે મને ખુબ જ જિજ્ઞાસા થઈ કેને તમે મને કઈ જાણવા કઈ ને કઈ કેશો જ અને મને એટલા માટે ખુશી થઈ કે તમે ઘણા બધા દિવસો પછી મને યાદ કર્યો એટલે મને ખૂબ જ ગર્વ થયું અને ખૂબ જ મને ખુશીદ થઈ ને મિત્રો તમારા ઘરે વાવણી વાવણી નું બધું કામ થઈ ગયું ને
હા મિત્રો વાવણી તો થઈ જ છે પરંતુ ઘણા વરસાદના કારણે મિત્ર થોડી તકલીફ પણ થાય છે પરંતુ ખાસ કરીને એ અ આપણે અ વાવણી તો કરી છે પરંતુ એના માટે આપણે અ જેજે હું તને એ મિત્ર જે બતાવાનો છે એ તો મિત્ર એ છે કે જે આપણે વાવણી કરી છેએ એના માટે પણ ધીરજ રાખવાનું ખુબ જ મહત્વનું છે મિત્ર તો તું મને ધીરજ વિશે થોડું કઈ જણાવી શકીશ
હા મિત્રો ચોક્કસ અને મિત્રો આપણે આ વાતને આગળ લઈ જતા આપણે હું તમને જણવા માંગુ છું કે મિત્ર આપણે કોઈ પણ કાર્ય કરવાનું હોય મિત્ર ધારો કે મોટું કાર મોટું હોય કાર્ય અથવા તો નાનું હોય પરંતુ અ આપણે ધીરેજ રાખવું ખુબ જ સારું છે આપડણે ઉતાવળ ન કરવો જોઈએ અને મિત્રો ખાસ કરીને જે પણ વિદ્યાર્થીઓ હોય અથવા તો જે લોકો ઉતાવળ ઉતાળમાં કામ કરતા હોય છે તો એ લોકોનું કામ બગડી જતું હોય છે તો મિત્રો ક્યારેક પણ આપણે ઉતાળ ન કરવી જોઈએ ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે કે જયારે પણ પેપર પેપર લગતા હોય છે એક્ઝામ હોલમાં તો ત્યારે મિત્રો એ લોકો એટલું ઉતાવળ કરતા હોય છે કે એ ઉતારો માં બીજો જ પ્રશ્ન લખી બેસતા હોય છે તો મિત્રો આપણે એવી ગોતાવો ન કરવી જોઈએ. અને આપણે ખાસ કરીને મિત્રો એ પ્રશ્ન જે પણ હોય વિદ્યાર્થીઓ એક એ વાંચવું જોઈએ ત્યારબાદ સમજવું જોઈએ કે હા કેવી રીતે લખવાનું છે કઈ રીતે લખવાનું છે તો એ આપણે યોગ્ય રીતે સમજવું જોઈએ ત્યારબાદ જ આપણે લખવું જોઈએ અને આપણે કોઈ કામ હોય જેમ કે ખેડૂતો હોય તો ખેડૂતો એ પણ મિત્ર હા. જે ધીરજ રાખવી જોઈએ કારણ કે મિત્ર જો આ એટલો ભારે વરસાદ હોય અને એમાં આપણે મિત્ર વાવણી કરીએ તો મિત્ર એ આપણે ઉતાવળ કહેવાય અ આપણેે વાવણી કરીએ તો આપણો પાક જે હોય એટલે જે આપણે વાવીએ એ આપણ ધોવાઈ જ જાય તો એવામાં આપણે ઉતાવળ ન કરવી જોઈએ. ખાસ કરીને મિત્ર જે. જે પણ અમુક લોકો હોય જે જે પૈસાના લાલચી હોય એ લોકો એવું કરતા હોય છે જે કોઈ પણ કાર્ય હોય એમાં એ લોકો ખુબ જ ઉતાવળો કરતા હોય છે. તો મિત્રો તમે પણ આના વિશે થોડું વધુ માહિતી આપશો
હા મિત્ર તમે તમે કહ તે પ્રમાણે ધીરજ બહુ મહત્વની અને અગત્યની ગણવામાં આવે છે માણા. તો આપને કેવી રીતે આગળ વધી શકીએ તો આપણ જેવ ધરા ધીરજ બની ત્યારે એ ધીરજ ખુબ જ મહત્વની મિત્ર બન આપણા જીવનમાં કેટલાક એવા જે પેલા થી ચાલી આવેલા આપણે પ્રેમ પછી દયા સત્ય એકબીજાને માફ કરવાનું જેના કારણે અને જેના કારણે આપણારા જીવનમાં ધીરજ નું મહત્વ ખુબ જ ઊચું ગણવામાં આવે છે મિત્ર. ધીરજ એવી ધીરજ એ એવી શક્તિ છે કે મિત્રજ કે જેમાં કે શંત રહેવા અને ત્યાર પછી જ આપણે નિર્ણય લેવા જોઈએ નહી તો આપ ફળફ જલ્દી જલ્દીમાં નિર્ણય લે છ છે અને ખાસ કરીને તો તમે એક વ એક વ્યક્તિ હતો એના જીવનમાં એક એક ફોર વ્લ લેવાનો વિચારતો હતો અને ું ફટાફટ કરી નાને એ વ્યક્તિ જ રોવિલાની ઘર આવી ત્યારે એમનું બાળક જે હતું એને એનો એક એ બધાને આપ એના કાર પર ચતરવાનું ચાલુ કરે કેમ કે એ વાત માનતું નતું ખકારના છે અને તેના કારણે એ બાળક એના પર એ બાળક આટલું બધું સમજતું નતું અને પણ છતાં પણ એ ભણવા જતું અને એ વ્યક્તિ જયારે પાછા આવે છે ત્યારે એ જોવે છે કે બાળ પર ચિત્ર ચિત્ર કરતા હોય છે અને એના કારણે અ એ વ્યક્તિ ખુબ જ ગુસ્સે થઈ જાય છે અને એ બાળકને પછી એ બાળકને ઝારી લાવીને આંગળીઓ કાપી નાખે છે અને પછી દવા માં લઈ જાય છે અને જયારે ટ્રીટમેન્ટ કરીને લાવે છે ત્યારે એ એ ટ્રીટમેન્ટ કરીને લાવે છે ત્યારે એ જયારે બાળકને જોય છે ત્યારે ઘણું ગુસામાં આવશે પણ જયારે શાંત બે જયારે મન માં વિચાર કરે છે કે અમે જલ્દી જલ્દી માં ઘણું ખોટું કરી નાખ્યું છે અને ઘણું ખોટું કરી નાખ્યું છે અને પરંતુ પછી અ એના પર એવું લખેલું હતું એ ગાડી પર એવું લખેલું હતું કે આઈ મિસ યુ પાપા એવું લગ્ન હતું ત્યારે એ માણસ એટલો બધો દુઃખી થઈ જાય છે એટલો બધો ગુસ્સે કરે છે કે એ લોકો કોઈ અંત જ નથી આવતું અને પછીથી ઘણું માફી માફી આપવા વિચારે છે પરંતુ એને ધીરજથી નહી કામ લીધું એને ફટાફટ કામ લીધું જેના કારણે એને દુખ નો ભોગ બનવાનો દુઃખ નો ભોગ બનો પડ્યો એવી રીતે આપડે જયારે કોઈ વખતે એવા ગુસામ હોય છે આપણે ધીરજ રાખતા નથી અને આપણે ફટાફટ ફટાફટ આ ઝડપ ઝડપી ના યુગમાં આપણે ફટાફટ પોતાનું નિર્ણયો લઈ લેએ છે પરંતુ આપને પછી થી ખબર પડે છે કે આપણે કેટલી નિષ્ફળતા તરફ ગયા છે ખાસ કરીને આપણે અમ ધીરજ ની વાત કરીએ ધીરજની મિત્ર વાત કરતા છે ત્યારે ધીરજ આપમને જીવનમાં અ સફળ બનાવવાની માટે ખુબ જ ઉપયોગી બને છે જો કોઈ પણ કાર્ય ને કરવા માંગે છે તમે વાત કરી એ પ્રમાણે એક્ઝામ ની વાત હોય કે પછી કઈ પણ નાનું મોટું કામ કરવાનું હોય તો એ ધીરજ આપણને ખૂબ જ મદદ કરે છે અને અને ખાસ કરીને તો અ ધીરજમાં જે આપણે ધીરજથી કાર્ય કરવામાં અને જેમ વિદ્યાર્થી અભ્યાસમાં ખેડૂત ખેતીમાં અને કોઈ વેપારી હોય ધંધા માં એવી રીતે બધા જ વ્યક્તિઓ ધીરાજ કામ લેવું જોઈએ અને ખાસ કરીને કેમ તો ઘણી વખત આપણે સફળતા મેળવતા હોઈએ છેએ તેના પેલા અનેક આપણને નિષ્ફળતાઓ મળે જેના કારણે વ્યક્તિ અથવા માણસ જે હારી જાય છે અને માણસ હારી જાય છે અને ખોટા ખોટા પગલાઓ લે છે જો વિદ્યાર્થી હોય તો પછી એ સુસાઈડ માટે અટેન્ડ કરી લે છે પરંતુ મિત્ર એમાં એવા વ્યક્તિ એ કરું નથી આપણે ધીરજ રાખીએ છીએ ત્યારે આપણને આપણે શું શું કરવું જોઈએ એ મિત્રો હું તને કેવા માંગુ છું આપડે અ ધીરજ રાખીએ ત્યારે પણ મન શાંત રહે છે આપણે અનેક નિર્ણયો એટલે કે નાના નાના નિર્ણયો લેવાના હોય ત્યારે એ ખુબ જ આપણને મદદરૂપ બને છે જે આપણે ચિંતા અને આત્મવિશ્વાસ છે એમાં ઘટાડ થ અને ખાસ કરીને અને એમ કે તો વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થી એ ખુબ જ ધીરજ રાખવાની જરૂર હોય છે. કેમ કે વિદ્યાર્થી રીતે પોતાની જલ્દબાજી ના કારણે ખાસ કરીને કોલેજ ના વિદ્યાર્થીઓ એવું હોય છે કે હજાર રૂપિયા નાખીને દસ હજાર રૂપિયા કમાવાના હો કરતા હોય છે તો એ મિત્ર એ તો ખોટું છે કેમ કે કોઈ વખત એવું બનતું હોય છે કોઈ ફ્રોટ થતો હોય છે જેના કારણે જે આપણા ખિસ્સામાં હોય છે એ પણ આપણે ગુમાવતા હોય છે પણ એના કરતા મારે તો વિદ્યા કોઈ પણ જે સલાહ એને તો મિત્રો ખાસ કરીને એવું જ માર કેવું કે સારી મહેનત કરીને એ લોકો સારા ધીરજથી જો કાર્ય કરે તો ચોક્કસ સમ સમાજમાં અને પોતાના ઘરમાં એ સિદ્ધિ હાંસલ કરી શકી અને ખાસ કરીને તો અ મહેનત એજ ચાવી ગણવામાં આવે છે ધીરજ સાથે પ્લસ મહેનત એમ બંને સાથે મળીને એક બીજા ના પૂરક છે જો ધીરજ ધીરજ રાખે મહેનત ન કરે તો કંઈ કામ નથી અને કરી ધીરજ રાખીએ તો પણ કઈ કામનુ નથી. એમ એમજ આ મળીને ત્યાં બને સાથે કર ચોક્કસ આપને પરિણામ મળ છે જેમ ખેતરમાં ખેડૂત બીજ વાવે છે. તેવી રીતે અને ખેતરમાં પાણી પણ આપે છે જયારે પાક થયા તૈયાર થાય છે ત્યારે એ ખેડૂત પણ ધ ધીરજથી સફળતા મેળવે છે. અને એવી રીતે પણ ખુબ જ એ રીતે ખેડૂત પણ ધીરજ તા મેળવે છે, એમાં મિત્ર, તારે શું કેવું છે?
હા મિત્રો, તમારી વાત ખુબ જ સાચી છે. અને મિત્ર, આપણે ક્યારે પણ, મિત્ર, કોઈ પણ સમયે મિત્ર, આપણે ધીરજ રાખવી જ જોઈએ, મિત્ર. હું તમને ઉદાહરણ આપું કે કોઈ ભારે વર્ષ એટલે ભયંકર વરસાદ આવતો હોય અને રસ્તા પર પણ પાણી આવી જતું હોય. પરંતુ મિત્ર, અમુક એવા એવા લોકો હોય છે, જે પોતાની ગાડી ત્યાંથી પસાર કરી લઈ જતા હોય છે, તો મિત્ર, એવા સમયે આપણે, મિત્ર, ધીરજ રાખવું જોઈએ. તો મિત્ર, ધીરજ વિશે તમારે શું કેવું છે હજુ?
હા મિત્ર, તમે આટલો બધો. સમય આપ્યો, આટલું બધું તમે ઉત્તેજન ના જે શબ્દ કહ્યા, એના માટે હું હુ તમને હૃદયથી આભાર માનું છું.